કેમ છો?
મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે ટ્યુશનમાંથી આવી ગઈ?
ઓ, તારી ટ્યુશન કેટલા વાગ્યા સુધી હતી?
સાંજે પાંચથી સાત.
બે કલાક, ઘણી લાંબી ક્લાસ હતી.
હા, પણ સર એટલું સરસ સમજાવે છે કે ટાઈમનો ખ્યાલ જ નથી રહેતો.
મારા ટ્યુશનમાં પણ એવું જ છે, ટીચર ડિફિકલ્ટ ટોપિક્સને સિમ્પલ બનાવી દે છે. અચ્છા
તું કયા સબ્જેક્ટની ટ્યુશન જાય છે?
મેથ્સ અને સાયન્સ.
મેથ્સમાં સૌથી ડિફિકલ્ટ ટોપિક કયો લાગે છે?
મને તો એલ્જેબ્રા થોડું ડિફિકલ્ટ લાગે છે.
મને પણ પહેલાં લાગતું હતું, પણ ટ્યુશન પછી ઈઝી થઈ ગયું.
હમ, ટ્યુશનનો સૌથી મોટો ફાયદો એ જ છે.
બિલકુલ. સ્કૂલમાં, સ્કૂલમાં... દરેક સ્ટુડન્ટ પર અલગ ધ્યાન આપવું મુશ્કેલ હોય!
હા, અને ટ્યુશનમાં ટીચર પર્સનલ અટેન્શન આપે છે.